હલો હલો.
કેમ છો બેન.
બસ મજામાં જલસા શું ચાલે છે.
બસ બસ મજામાં શું ચાલે તમારું.
બસ આ વરસાદમાં ચાલુ થયો.
હા હ હ જોવ બધું અત્યારે એવી સિઝન ચાલી રહી છે, ને કે ભાઈ બધી શોપિંગ વોપિંગ બજાર જવાનો ટાઈમ મળતો નથી અમને અને શોપિંગ કરવી પડે એવી છે પ્રસંગ આવે છે, ઘરમાં તો તો પછી અમે એવું વિચાર્યું કે લાવો ચલો આપણે એકવાર ઓનલાઈન શોપિંગનો પ્રયત્ન કરી જોઈએ કેવું છે સારું છે કે શુ છે જોઈએ આપડે
હમ ના હવે તો કેવું થઇ ગયું છે, પ્રસંગ હોય કે ના હોય નોર્મલી બધાને હવે કેવું છે, ફાસ્ટ લાઈફમાં બધાને હવે આગુ પાછું થવાનું ઓછું ફાવે છે, એટલે બધા જ એમ વિચારે કે આજે બાજુવાળા લાયા. તો કે જો મેં આજે ઓનલાઈનમાં આ મગાવ્યું તો પછી દેખાડે છે, તો કેમ કેવી રીતે મંગાવીને તે બધી પ્રોસેસ કીધી કે્યાં એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે એ બધા ઉપર જોયું ને આ રીતે સિલેક્ટ કર્યું તમે સર્ચ મારો એટલે બધી વસ્તુ બતા બતાવે અલગ અલગ પ્રાઇઝની કલર બતાવે સાઈઝ બતાવે સાઈઝ પૂછે એટલે તમે લખો એટલે બધું જ બતાવે એટલે એમાંથી તમને જે ગમે એ બધું તમે સિલેક્ટ કરી શકો ઘેર બેઠા આપી છે, તમાર ઓનલાઈન પેમેન્ટ કરું તો ઓનલાઈન અને કેશ ઓન ડિલિવરી કેશ ઓન ડિલિવરી એટલે એ રીતે અમને કર ને બતાવ્યું તો વસ્તુ અમને ગમી ગું એટલે હવે શું થયું છે, બધા જ એ રીતે કરવા માંડ્યા છે. ઘેર બેઠા બચત થઈ જાય બાર તડકામાં કે ટ્રાવેલિંગ માં કે પેટ્રોલ ની બચત થઈ જાય કશે જવાની જરૂર નહી તમે સિલેક્ટ કર્યું પૈસા ચૂક્યા એટલે તમારે ઘરે પૈસા આપવાની પણ માથાકૂટ નહી કેશ ઓન ડિલિવવરી પેલા ઓનલાઈન પેમેન્ટ કરી દીધું એટલે તમારે એની પણ માથાકુટ નધી ખાલી વસ્તુ લેવા નીચરે અને જોયું વસ્તુ ગમી ગઈ અને ફેરવવી પડે કે ચલો નથી થતી કેવું છે, કે કાપડ નથી સારું તો જ તમે કરી શકો નઈતો તમારે ઘેર બેઠા વસ્તુ મળે એટલે બધા ઓફલાઈન હવે ઓછું પ્રિફર કરે છે.
અરે બિલકુલ સાચી વાત છે મને પણ પેલા ઓફલાઈનમાં ઓનલાઈનમાં છે, ને બિલકુલ મને ઇન્ટરેસ્ટ હતો પણ અમારા બાજુમાં એક બેન છે, ને તો મારા ફ્રેન્ડ છે, તો એમને મને કીધું કે જો તમને વિશ્વાસ નથી આવતો ને જો મેં આ ઓનલાઈન વસ્તુ મંગાવી આવી રીતે મંગાવી આ ક્વલિટી છે અને આ આટલા દિવસમાં આવી જશે હવે આવી જશે ને પછી હું તમને બતાવીશ તો એમની વસ્તુ આવી ગ ને પછી મને બતાવી તો જોડું તું ખરેખર એની અંદર જે દેખાતી હતી ને એવી જ વસ્તુ આવી એટલે મને એમ કું કે હા આપડે ખાલી ખોટું સમય બગાડીને માર્કેટમાં જવાનું હેરાન થવાનું એટલો સમય પકડે અને પેટ્રોલ જાય ભૂખ લાગે તો પાછ વાર થી આપડણે ખાવાનું ખાઈએ ને એ બધું જ પ્રોબ્લેમ પછી આવામાં જો ક થુંંગળું થઈ જાય તો પણ પાછું પ્રોબ્લેમ એટલે એમને મને કીધું કે બે તમે એક વાર ઓનલાઈન મંગાવાઈ જુઓ ખરેખર બહુ સારી વસ્તુ આવે છે, જો ઓનલાઈનમાં પણ છે, તરામણી તો થાય જ છે. પણ આપણેે જો સચેત રહીને સારી રીતે જો શોપિંગ કરીએ ને તો સારી આવે છે, બેન
સારી તો આવે છે, પણ આના ગેરફાયદા પણ છે, તમે પૈસા બચાવવા માટે ટાઈમ બચાવવા માટે અને ઘેર બેઠા વસ્તુ મળે એના માટે એ બધું કરો છો પણ અમુક કંપનીઓ એવી છે, એમેઝોન જો પેલું આ બધી સારી છે પણ અમુક કંપનીઓ ફ્રોડ હોય છે. એમાં આપણેે જો ફસાઈ ગયા એટલે સચેત રહેવું બરોબર છે તમે કીધું એ પ્રમાણે. પણ એમાં ફ્રોડ કંપની બે અને કાપડ ની વસ્તુ. કે કાપડની વસ્તુમાં શું છે તમારે બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે. આપણે સિલેક્ટ કરીએ ત્યારે કાપડમાં આપણે શું છે. જોઈએ છે ખરા પણ આપણે ટચ નથી કરી શકતા એટલે આપણને કાપડ નો અંદાજ નથી આવતો. ક્યાં વસ્તુ કોટન છે, કે સેમી કોટન છે કે્યા આ કે અને જયારે આવે ત્યારે કાપડ આપણે જોઈએ એના કરતાં હોય છે. થોડું કાપડમાં થોડી મજા નથી. થી કલર ડિસ્ટ થોડોક ફેલ લાગે કારણ કે ફોટોમાં આપણે જોઈએ તો એમાં થોડો કલર એવું લાગતું હોય મોબાઈલમા અને ઘરે આવીને ખુલી આપણે સામે જોઈએ તો એમાં થોડોક ફેલ લાગતો એટલે આ બધામાં આપણને કેવું છે, થોડુંક અલગ લાગે છે. એટલે આ રીતે પણ આમ ફેર એ થાય એવું છે, અને અમુક કંપનીમાં શું છે, રિપ્લેસમેન્ટ નથીતું તમે વસ્તુ મંગાવી દીધી પણ તમે જોયું ને કે આ વસ્તુ રિપ્લેસ થાય છે, કે નહી તમે કીધું કે ચલો બાજુ વાળે મગાય તો, આપણે પણ મગાય એટલે, આપણે દેખા દેખી આપણે કરી દીધું પણ આપણે જોયું કે એમાં રિપ્લેસ નથી આપણને નથી ગમ્યું તો વસ્તુ સસ્તી હોય, તો વાંધો નહી પણ મોંઘી હોય. તો આપણે રિપ્લેસ નથી કરી શકતા ના ગમતી હો છતાં પણ આપણે રાખવી પડે છે, એ વસ્તુ પ્લસ કે આપડે હવે તો બધા ખાવાનું પણ ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. એટલે લેડીઝો તો બધી રીતે ફ્રી થવા માંડ્યા છે, પોતાના કામ થી, નિવૃત્ત થવા માંડી છે. કે હવે સાંજે પણ કશે જઈને્યા છે. કરે છે, કંટાળો આવે છે, કે આજે મ ગે ચોલો ઝોમેટો છે, કે સ્વીિગી છે. એ બધા ઉપર થી, કઈ ને કઈ તમે મંગાવી દેસો ઓર્ડર આપી દો છો તો, તમારે ઘેર બેઠા વસ્તુ આ આવી જાય છે. પણ આ વસ્તુ કેટલા દિવસની છે, શું છે એધું આપડણે નથી ખબર એટલે આપણ એક નુકસાન જ છે, એટલે આ બધું અને મેઈન વસ્તુ એ છે, કે આપણા સામાન્ય માણસો દુકાન લઈને બેઠા છે. માલ ભરીને બેઠા છે. આ ઓનલાઈન શોપિંગ ચાલુ થઈ. એનાથી આ બધાને એટલું નુકસાન થવા માંડ્યું છે, બિચારા એમને રોજનો ખર્ચો કાઢવો પણ એમના માટે અઘરો બની ગયો છે. એટલે ઓનલાઈન, ઓનલાઈન માં બધે આ લોકો સામાન્ય લોકો ઓ છે કે ઓફલાઈન શોપિંગ વાળા બહુ જ એમને નુકસાન વેઠવું પડે છે.
એ તમે કીધું ને બરાબર છે, કે સામાન્ય માણસ ને આ ફટકો બઉુ લાગ્યો છે. દિવાળી વખતે છેું ને, એટલી બધી એડવર્ટાઈઝ આવતી હતી ને કે તમારે દીવડા અથવા બીજી કોઈ વસ્તુ રંગોળી ને એ બધું જાત, જાત મળતી છે, તો તે તમારે બધી ઓનલાઈનની મંગાવવાની અથવા તો ચાઇનીઝ લેવાની જે બિચારા લોકો ખરેખર મહેનત કરીને બનાવે છે. તો એ લોકો સાથે, સાથજોડે તમારે શોપિંગ કરવાનું હોય છે. તો એ બધું આપણે જોયું કે જે આપણે જ આપણા દેશના જે વ્યક્તિઓ છે, ને એને આપડણે પાયમાલ અથવા તો ગરીબ કરી દીધું હોય તો આપણેે એ વસ્તુ છે, ને વિચારવી જોઈએ કે એવા લોકો પાસેથી આપ ખરીદી કરવી જોએ એ લોકોને મદદરૂપ થવું, જોઈએ એ લોકોને અ અ દિવાળી આપડી જેમ સારી જાય એમ એ લોકોને પણ સારી જાય, એવી આપડે કરવું જોઈએ કે ભાઈ ઘણા બધા લોકો હો છે, કે જે દિવસ ના પચાસસો રૂપિયા કવાય ને તો પણ એ લોકો ઘરે જઈને ખુશ થઈ જતા હોય છે, એમ તો એ બધી વસ્તુ જોઈને મને એમ થયું કે નઈ, નઈ આપડે છે. ને તો હવે થી નક્કી જ કરવાનું કે ભાઈ કોઈ પણ, રેડીમેડ વસ્તુ લેવાની જ નહી ભારત ના દરેક વ્યક્તિ જે છે, તે બધા લોકો લઈને બેસે ને રોડ પર કેમ, કેમ એ લોકો પાસેથી જ આપણે ખરીદી કરવાની એમ
કારણ કે આ બધી અંગ્રેજો ની આવી એટલે, એ લોકો કેવું એ લોકો પાસે ટાઈમ ના હોય એટલે એ લોકો મોલમાં જઈને શોપિંગ કરે એટલે, આ બધી અંગ્રેજોની પ્રથા એ છે. જ્યારે એટલે આ લોકો અંગ્રેજોની પ્રથા એ ને લોકોને સારું અનુકૂળ કર થયું એટલે એ લોકો ના આપ આપણે ઇન્ડિયા વાળા ને સારું જ પડે આપણે અંગ્રેજોની બધી વસ્તુ ફોલો કરીએ છીએ. પણ એ લોકો આપડી કોઈ વસ્તુ ફોલો નથી કરતા. આપડા જેમ કોઈ એ લોકો બીજી જગ્યાએ કોઈ શોપ કરવાની નથી જતા અને પહેલી વાત આપડે બધા ફેમિલી સાથે જઈએ તો બધાને જે ગમ હોય બધું સાથે લેવાય છે સાથે ફેમિલી સાથે આપડે બધું શોપિંગ બી થાય છે. એકબીજાની પસંદગીની પણ આપણને ખ્યાલ આવે છે એટલે આ રીતે બીજી બીજાને પણ મદદ થાય. આપડી સોપિંગ થાય અને એ લોકો બી કમાય ને એમના ઘરમાં પણ સુખી થી બધા તહેવાર ઉજવી શકે એટલે એ બધું પણ જરૂરી છે, કે ઓનલાઈન વસ્તુ બરોબર છે ઇમરજન્સીમાં ચલો ટાઈમ નથી ને તમારી તબિયત નથી સારની તમે મંગાવી દો એવા વાત અલગ છે. પણ આ વસ્તુઓ એવી રૂટીન ના બની જવી જોઈએ આ લોકો ન પણ આપણે ઇન્ડિયા વાળા હોવાથી બીજાને અરસપરસ છે કે આપડે કમાઈએ તો આપડે સુખી રહેવું છે તો બીજા પણ સુખી રહેવાની ઈચ્છા રાખે છે તો આપડે પણ એમના ત્યાંથી સો કરી ને એ લોકોની મદદ આ રીતે કરી શકીએ.
હા બિલકુલ વાત છે નાની નાની વસ્તુઓ પણ એટલી બધી મોટી મેટર કરે છે ને કે ના પૂછું વાત બેન. કે થોડીક વસ્તુ હવે કદાચ અમે દિવાળી પર એક વાત કરું અમે દિવાળી પહોંચી ને શોપિંગ કરવા ગયા મારી દીકરી સાથે તો એક લારી માં આખી લારી ભરેલા છે, ને એક તો કોડીયા હતા અને એ કોડિયા બિચારી વીસ રૂપિયાના બાર એટલે વીસ રૂપિયા ના એક ડઝન આપતી હતી. અને આપણને પછી વીણીને આપે કે તમારે જે ડિઝાઇન લેવી હોય તે લઈ લો જેવું જોઈએ તેવું લઈ લો અને આપડે જયારે મોલમાં જઈ ને ત્યારે વીસ રૂપિયાના એક વીસ રૂપિયાના બે એવા બધા હોય છે ને એટલીસ્ટ આપડે એ પ્રેમથી ખરીદતા હોય છે. જયારે આપણે એને એમ કહીએ કે વીસ રૂપિયા ના બાર છે તો દીકરા વીસ રૂપિયા ના ચૌદ આપી દે ને તો એ આપણને એટલા પ્રેમથી આપે ને કે હા લઈ જવ આંટી એમાં કોઈ કચકચ નથી કરતી જયારે મોલમાં આપણેે એવું કઈ બોલી બી નથી શકતા કે ભાઈ વીસ રૂપિયા ના બે છે તો વીસ રૂપિયા ના ચાર આપી દો ને. ત્યાં આપણે ઊંધા પડીને જે ભાવ કે તે ભાવે ટેક્સ સાથે ચૂ ચુકવીને આપડે લઈ આવીએ છીએ એટલે આપડે જે આપણા દેશ થી બરબાદ કરતા હોય ને એક વાર એવું આપણને લાગતું હોય છે.
અને એ લોકો વધારે પણ એટલા માટે આપે કે ફર્ક આજે વધારે આપ્યું છે તો કાલે ફરીથી માર દુકાને આવશે એટલે આપણે પણ સમજવું જોઈએ કે એ લોકોને પૈસાની કેટલી જરૂર છે. તો આપણને એટલું પોતે ખોટ ખાઈને પણ આપણને આપે છે કે પોતાના ગ્રાહક ને ખેંચવું છે, અને પેલા લોકો તો કેવું છે. જે ભાવ છે એ ફિક્સ છે આપણને ખબર છે, કે આપડે અહિયાયા ભાવ તાલ નહી થાય છતાં પણ આપણે ત્યાં જઈએ છીએ લોકોના કિસ્સા ભરીએ છીએ અને આ લોકોને બિચારવાને દુઃખી કરીએે છીએ આ લોકો વધારે આપે બધાને આપે જો શાક લેવા જાવ તો તમે શાકમાં બી કે ભાઈ મરચાં આપો ને તો મરચાં ફ્રીમાં પણ તમે મોલમાંથી મંગાવશો તો એક વસ્તુ પણ અમને ફ્રીમાં નહી મળે. એટલે આ બધા એ લોકો કે ચલો આ ફ્રી આપે તો કે આને ત્યારે આજી લઈને ગયા છે. તો મેં આપ્યું છે, વધારે તો એ કાલે પાછું મારે ત્યાં આવશે. એટલે ઘરાક બાંધવા માટે એ લોકો આ રીતે કરે છે. કે અમારી રોજીરોટી ચાલે અને અમારો કામ બી ચાલે એમ. એટલે અમારું ઘર બી સુખી થાય એમ એટલા માટે એ લોકો આપણને ખેંચવા માટે સસ્તું પણ આપે તોલ પણ સારું આપે અને ત્યાં તો ફિક્સ ભાવ હોય તો પણ તમને લોકોને અ અમે ટેવ તો પડી જ હોય છે કે કઈ બી હોય જગ્યાએ જાઓ તો તમે ભાવતાલ તો કરાવો જ પણ મોલમાં જઈને તમારી આદત પણ એવી થઈ ગઈ છે કે તમે જે આપે છે લઈ લો છો. જે ભાવ હોય છે ભલે ભાવ તાલ તમે કશે ચેક બી કરવા નથી જતા ને કશું કરતા નથી. એટલે આ બધી બહુ અઘરી વસ્તુ થઈ ગઈ છે ફાયદા તો છે પણ ગેરફાયદા પણ એટલા જ.
સાચી વાત છે થેન્કયુ બેન તમારી સાથે આ ટોપિક પર વાત કરવાની ખુબ જ મજા આવી આભાર. આવ જો.
થેન્ક યુ
આવ જો.